હલો હલો બસ મજામાં તમે કેમ છો
બસ એકદમ મજામાં
હા આજે તો છે ને હું એક આમ બહ ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે વાત કરવા માંગુ છું તમાર જો કોઈ ટોપિક હોય તો કહો ને
હા મારી જોડે એક ટોપિક તો છે આમ કહેવાય ને કે ડિજિટલ યુગમાં પરિવાર સાથેનો સમય કેમ ઘટી રહ્યો છે થોડુંક આપણે એ વિષય પર વાત કરીએ તો થોડીક જાણવાતા પણ મળશે અને મજા બી આવશે આપણને
બહ આ તો ખુબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મને લાગે છે કે ટેકનોલોજી એ તો છે ને આપણું જીવન આમ સરળ બનાવી દીધું છે પણ સાથે સાથે પાર્વરિક સમય આમ ઓછો કરી દીધો છે
હા ખુબ જ આમ તમારી સાચી વાત છે હું પણ એજ વિચારું છું કે પહેલાના લોકો સાંજે સાથે બેસીને વાત કરતા હતા
હા હવે તો દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોય છે
હા અને ઘરમાં પણ બધા પોતપોતાની સ્ક્રીન માં જ બિઝી હોય છે ને
બિલકુલ કોઈ સોશિયલ મીડિયા વાપરે છે કોઈ ગેમ રાપરે છે તો કોઈ વિડિયો જોતા હોય છે
અને પહેલા તો જમતા સમય બધતા સાથે બેસીને આમ દિવસની વાત કરતા હતા
અને હવે તો ડાઇનિંગ ટેબલ પણ પણ ફોન મોબાઈલ સાથે જ હોય છે એમનાડે
બિલકુલ સાચી વાત અને એક મોટી સમસ્યા બની ગઈ છે આપણા બધા માટે
હા અને ઘરમાં જ ઉદાહરણ આપણેે જોઈએ તો શું લાગે તમને
અ જોવા જઈ ને તો મારા પપ્પા ઓફિસનું કામ છે ને લેપટોપ પર જ કરતા હોય છે
સમજીી ગઈ
હા અને મારી મમ્મી રેસીપી આમ જે બનાવવું હોય ને ખાવાનું એ બધું જ વિડીિયો અને શોપિંગ એપ્સ બધું જ ઓનલાઈન બધું જ બધું જ મોબાઈલમાંથી જ જોઈને કરતા હોય છે
તો પછી બધા સાથે બેસીને વાત કરવાનો સમય ક્યારે મળે
એજ તો પ્રોબ્લેમ છે સમય જ નથી મળતો ને
હા બધા ઘરમાં છે ને લગભગ આવું જ હોય છે
હા પણ હું પૂછી શકું કે તમારા ઘરમાં શું ચાલે છે આ ડિજિટલ યુગનો આમ ખરાબ અસર છે કે આમ સરસ અસર છે આમ
ના ના ડિજિટલ યુગ ખરાબ નથી
પછી પ્રોબ્લેમ શું છે તો
ટેકનોલોજી નથી પણ તેનો વધુ ઉપયોગ ખરાબ છે
બિલકુલ સાચી વાત છે ને તમારી તો
હા ટેકનોલોજી નો ઉપયોગ કંટ્રોલમાં હોવો જોઈએ તો બધું બરાબર છે
હા પણ જોવા જઈએ તો આ આજના નાના કડાઓ બાળકો પણ મોબાઈલ વગર રહી શકતા નથી
આ વાત મને બહુ જ ચિંતિત કરી દે છે હવે તો
કે જેમ કે સાયકલ સાયક્લિંગ અને બધું કરતા હતા પણ હવે તો એ કશું જ રમતો રમાતી નથી
હા અને હવે તો મોબાઈલ ગેમ્સમાં જ આમ આખો દિવસ સમય જતો રહે છે
અને જોવા જઈએ તો આપણા પેરેન્ટ્સ પણ ક્યારેક આામ બાળકને શાંત રાખવા માટે જ મોબાઈલ આપી દે છે ને હા એક બીજી પણ વાત છે
કઈ વાત
કે જોવા જાય ને તો સોશિયલ મીડિયા થ્રી આમ લોકો છે ને વર્ચ્યુઅલ દુનિયામાં લઈ જાય છે આમ
હા સાચી વાત છે તો
અને બહુ લોકો તો છે ને ફ્રેન્ડ્સ પણ ઓનલાઈન બનાવે છે અને ઓનલાઈન જ લોકો કનેક્ટેડ હોય છે
હ પણ ઘરના લોકો સાથે ઓછી વાત કરે છે ને
હા એ તો તમારી સાચી વાત છે કે આ મોબાઈલ ના કારણે આમ વાતચીત થતી નથી ઘરના લોકો સાથે
એ તો ખ જેવ લાગે છે ને કે દુનિયા સાથે કનેક પણરથી
હા બહુ સરસ તમે તો લાઈન ક મળ્યા
હાભ
અને શું સિચ્યુએશન સુધારી શકાય
મસ્ લાગે છે કે હા સુધરી શકાય છે
હા તો કેવી રીતે
રૂ બનાવી દેવા જોઈએ કશ જમતા સમયે મોબાઈલ ના વાપરવો જોઈએ એ બ
બહુ સરાર
હા ત્રીસથી સાઠ મ ફ ટ જોઈએ બધાને
હા પણ સારું આઈડિયા છે ને
હ અને સડે ને ફેમિલી એક્ટિવડેી બનાવી શકાય ને
હા જેમ કે મવી જોઈ રમત રંગી અથવા બાર ફરવા એવું બધું હતું ને
બિલકુલ બિલકુલ
અને આપણે પણ આ આદત અપનાવી જોઈએ
હા હું તો આજ પ્રયત્ન કરીશ
હા હું પણ
કે ફેમિલી સાથે સમય પસાર કરવો તો ઈમોશનલ હેલ્થ માટે પણ જરૂરી છે ને
બિલકુલ સાચો મુદ્દો છે તમારો તો
કારણ કે વાત કરવાથી તો સંબંધો મજબૂત બને ને
અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ ઓછી થાય ને
હા
મને લાગે છે કે આપણે ડિજિટલ બેલેન્સ પણ શીખવું પડશે આમ
એકદમ સાચું
અને ટેકનોલોજીને કંટ્રોલ કરવું જોઈએ અને ટેકનોલોજી આપણે કંટ્રોલ ના કરે એવું આમ જોવું જોઈએ
વાહ એતો સરસ લાઈન છે ને
અને મેં તો છે ને આજકાલ તો એક નવું વસ્તુ છે ને ઓબ્ઝર્વ કરું છું
શું
કે ઘરમાં બધા લોકો એક જ રૂમમાં હોય પણ એકબીજા સાથે વાત જ નથી કરતાને
હા એ તો ફિઝિકલ પ્રેઝન્સ હોય પણ ઇમોશનલ કનેક્શન હોતું હોયું છે
બિલકુલ બિલકુલ
પહેલા તો સાંજે છે ને સાથે પારિવારિક વાતો પણ થતી હતી
હા અને બધા જ પોતાના દિવસ વિશે શેર પણ કરતા હતા કે શું થયું તમારા દિનચર્યામાં એ બધી જ વાતચીત થતી હતી પણ અત્યારે બધું જ બંધ થઈ ગયું છે
ગયા છે એવું લાગે મને તો
હા કારણ કે આ મોબાઈલ દરેક મિનિટે અટેન્શન મામાંગતું હોય છે તેથી
હા નોટિફિકેશન આવે એટલે આપડું ધ્યા તરત જ ત્યાં જાય છે
હા અને એક નોટિફિકેશન પછી બીજું નોટિફિકેશન
પછી કલાક ક્યાં જતો રહેે છે ને એ ખબર જ નહી પડતી
ને તને કદી સ્ક્રીન ટાઈમ કેટલો હોય છે તારો તું જણાવીશ
હ આસપાસનુંું બધાનું જ જોયું છે ને તો લગભગ પાંચ કલાક તો રોજ હોય જ છે
વાહ આ તો બહ બધો છે ને
હા મને પણ આશ્ચર્ય થયું હતું
મારું તો લગભગ જોવા જઈને તો ચાર કલાક નું હશે અને તમારું
જો આપણેે સમય માંથી અડધો પણ પરિવારને આપીએ ને તો ઘણો ફરક પડે
એકદમ સાચું કયું તમે
પેરે્સ પણ ક્યારેક બાળકો સાથે કોલેટી ટાઈમ નથી પસાર કરતા એવું છે
હા કારણ કે એક ઓફિસનું પણ પ્રેશર પણ એક કારણ બની શકે ને એ
હા અને વર્ક ફ્રોમ હો હા અને વર્ક ફ્રોમ હોમ પછી ત્યા વધુ જ થઈ ગયું છે ને
હા અને લોકો ઘરમાં હોય છે પણ ફ્રી નથી હોતા હવે તો
હા લેપટોપ બંધ થાય પછી ફોન શરૂ થઈ જાય
અને એટલે જ રેસ પણ નથી મળતો
હા ફેમિલી સાથે વાત કરવી પણ એક પ્રકારનો સ્ટ્રેસ રિલીફ જ છે ને
બિલકુલ સાચી વાત તમારે કહીએ
હા અ ઘરમાં કોઈ રૂલ્સ છે મોબાઈલ માટે કોઈ ના ઘરમાં
જોવા જઈ તો ઓફિશિયલ રૂલ નથી પણ હવે બનાવાનું વિચાર થાય છે
શરું
કે રાત્રે નવ વાગ્યા પછી અનનેસેસરી મોબાઈલ નો ઉપયોગ બંધ કરવો પડશે
બહ સરારસ યાર
અને સન્ડે બ્રેકફાસ્ટ સાથે બેસીને કરવાની પણ ખુબ ઈચ્છા છે
હા આ ફેમિલી બોન્ડિંગ વધારવા માટે સરસ આઈડિયા છે
અને તમારા ઘરમાં શું છે આ
એટલે લોકોના ઘરમાં તો રોજ વીસ મિનિટ સાથે બેસવાનો પ્રયત્ન કરીએ જ બધા ઘે
તો શું કરો છો એ સમયમાં
દિવસની વાત જોક્સ કરીએ અને પ્લાનિંગ કરીએ
વાહ મજા આવી જ જતી હશે ને તમને તો
હરે ખર
અને આપણેે નાનકડા બાળકો માટે પણ એક ખાસ ધ્યાન રાખવું જોઈએ
હા કારણ કે એવ તો પણ આયાદ જ કોપી કરે ને
હા એટલે જ ને જો પેરેન્ટ્સ મોબાઈલમાં બિઝી હોય તો બાળકો પણ એુજ કરે ને
હા પેરેન્ટ્સ તો રોલ મોડલ છેને છોકરાઓના
એકદમ સાચું તમે તો કીધું
મે જોયું છે કે ઘણા લોકો તો ફેમિલી ટ્રીપ પર જાય અને ત્યાં પણ મોબાઈલમાં જ બિઝી રહે છે
હા અને મેમરીઝ બનાવવાના કરતા ફોટોઝ અપલોડ કરવામાં વધુ રસ હોય છે લોકોને તો
હા લાઈવ કરવા કરતા શેર કરવામાં વધુ એનર્જી વપરાઈ જાય છે
હા બહુ સરસ રીતે તમે તો કહું
આભાર
અને તને લાગે છે કે ફ્યુચરમાં આ પ્રોબ્લેમ વધી શકે છે
કરી
અને જો અવેરનેસ આવે તો
તો પરિસ્થિતિ ઘણી સારી બની શકે છે
અને સ્કૂલમાં પણ આ વિશે શીખવાડી શકે
હા ડિજિટલ ડિસિપ્લન નો સબ્જેક્ટ હોવો જ જોઈએ
આજે તો ડિજિટલ લિટરેસી એટલે જ ઇમ્પોર્ટન્ટ છે ને એટલે જ એજ્યુકેશનમાં પણ એ બધું આવી આવી ગયું છે ને ડિજિટલ જ બધું
હા ટેકનોલોજી યોગ્ય ઉપયોગ પણ શીખવો જોને
હા ફેમિલીને પ્રાયોરિટી પણ આપવી જો હોય ને તેથી
હા કારણ કે ફેમિલી આપણી સૌથી મોટી સ્ટ્રેન્થ હોય છે ને
એટલે જ ને ફેમિલી એક સૌથી મોટો સપોર્ટ સિસ્ટમ કહેવાય છે ને
હા જો સંબંધો મજબૂત હોય ને તો જીવન બધું સરણ લાગ
તમારી આ બધી વાતો તમે જે મને સમજાવી અને કહ્યું ને ત્યાં તેથી મને આમ બહુ આનંદ મળ્યું અને બહુ જાણવા પણ મળ્યું આપડે ચોક્કસ એક બીજ આપણેે બીજા એક ટોપિક પર વાત કરીશું બરાબર ચોક્કસ તારે મળ્યા હા